બોલ
હ હાઈ, કેવું મજામાં હમ? નાના હતા ત્યાં તો કેટલી મજા આવતી નઈ હવે અત્યાર તો બહુ મોટા થઈ ગયા, કેવું બાળપણ ગમતું કે નતું ગમતું?
ગમતુતુંન એના
ચાઇલ્ડહુડ એ ચાઇલ્ડહુડ મેમોરી તો આય બહુ મજા આવતી,
સ્કૂલ સ્કૂલ ટાઈમ
ક્રિજા ને એને પૂછ્યું ને એને શું કીધું ખબર છે, કે તમે છે, ને એને પેલા સર લે છે ને સાયન્સ વાળા આપડે હતા એક સાયન્સવાળા હતા કે તમારે શીખવાનું એવું બધું શીખવાનું મને યાદ આવી ગઈ મેં કીધું આપણ એ ટાઈમ કેતા હતા એવું ક્યાં છે? સ્કૂલ મેમોરીઝ બહુ બેસ્ટ કરતી.
અત્યાર તો
હ તમને ક તને કયું સ્ટાન્ડર્ડ ગમ હલો. હા.
એકથી પાંચ ધોરણ હારા હતા.
હ.
સૌથી વધારે
હ હ. હા બે મિનિટ હ અંકલ ઊભી રાખજો અહીંયા
લો.
હલો હા બોલ કયા સ્ટાન્ડર્ડ ગમતા હતા?
એકથી પાંચ નાના એજાનો આગ
હ.
એકથી પાંચ એમાં સ્કૂલ જવાનું પછી કે ઘરે આવવાનું કે કંઈ ટેન્શન નઈ એક્ઝામ આલવાની એ બધું કરવાનું
એમ નઈ વાંચ્યા વગર ટોપ કરી લેતા બોવ ઇજિલી
હા.
કેટલી મજા આવતી એ તો સાલો ટાઈમ જ અલગ હતો હ
હ.
સ્કૂલમાં ભ સ્કૂલમાં ભણાએ એ ભણવાનું બીજું કંઈ નય. હેડ ચલ બસ આઈ ગઈ. બસ આઈ ગઈ પેટલાદ અમદાવાદ
હા એ તો એવું જ ને. અત્યારે તો કોલેજ લાઈફ એવી લાગે જાણે કે આમ એ હોય ને હવે તો કેવું કરી દીધું છે યાર ત્રણ લેક્ચર બારના નીકળી શકે અને એ બધું કેટલું બધું.
હલો.
હા બોલ બોલ.
એમ કે અત્યાર તો બધું કેવું બધું એ કરી દીધું છે.
નડિયાદ એક મિનિટ હ.
હા.
બોલ.
કેમ ખતે તો કેવું બધું એ કરી દીધું છે.
હ‌.
કોલેજમાં પણ ડિપાર્ટમેન્ટ.
પેપર ઓછા માર્ક જાય. ત્રીસ માર્ક ની એક્ઝામ આલોને, પચાસ લાખ રૂપિયા પેપર એ બધું જ હોય.
અત્યારે આ લોકો એવું જ છે, અત્યારે જ બધા
હ. અસાઈનમેન્ટ કરો આ. કરો પ્રેઝન્ટેશન આલો, પેલું કરો, ફલાણ કરો, ઢીકણુ કરુ.
ઓયહ મને તો આ ફેર મને તો એવું લાગે કે, કોલેજ હમણાં ચાલુ નહી થયું, બે મહિનાનું વેકેશન મળ્યું જ નહી, ઓએપી ના લીધે.
હોય જ.
શું?
ઓએપી ના માટે, ના આખું વેકેશન એમા જ સ પતણનો આડના આ આર પો હ, એટલે એ કોલેજ-સ્કૂલમાં તો એવું કશું ન. પાચ પાંચાસ તાણ આવી.
હ.
આ આધ આ ટેસ્ટ તો પત પછી થુ એ. સ્કુલ પતે, પછી ઘરે પહી મસ્તી કરવાની. તો નહિ જવાનું પાછું. પંહી રમમાંવાનું સોસાયટીમાં બધા જોડે.
બહુ મજા આવતી, પણ ત્યારે અત્યારે તો હવે. ઠીક છે, ના રમવાનું આમ તેમ બોડીને. એક્સરસાઇઝ માટે બી ટાઈમ કાઢવો પડે, હા.
અત્યાર તો કોઈ રમતા નહી બધા, પોતાના માં જ મસ્તૂલ હોય. અતં તો ફોન બધું આ ગયા ચલો, બધા ફોનમાં જ ગેમ રમે. અમાર
બોલ.
સાચા છો.
બોલ, તું શું કેય?
અમામે જે સામે છોકરી હતા ને, નાની છે ચાર વર્ષ એ છે, ફોન-ફોન આવેલને, ફોન માંમ ત અને ના બહાર રમે. હ, ફોન તો આપડે જો. હોયલા, ક્યા સ્માર્ટફોન હતા?
હા, સેવન્થ એ સ્ટાન્ડર્ડ માં આવે ને, પછી ફોન યુઝ કરી એ, બી બઉુ ન મમ્મી બઉુ. પેરે બઉ યુથ બી ના કરવા દે, ટૂક વાર કરવા દે હા.
કોરોના પછી ફજ વધ્યા છે.
હ, કોરોનામાં જ ફન વધી ગયા છે. એના લીધે એ ઈ થયા છે. કોરોના તો હા.
ધૂમપર હોય બધું, એટલે ફોનનો ટાઈમ સ્ક્રીનિંગ વધી ગયો. પેલા ફોન ની જોડ અટાજ પણ ઘી જાય, માણસો કરતા.
હા, ત્યાં તો નાનું એવું ફોન આવે, એટલે બસ બેસી જ રહે. બાકી અત્યારે તો એવું છે કે ટાઈમ, કોલેજ અને બધું મેનેજ કરવું બહુ અઘરું થઈ જાય.
ફના આપી દીધા હ ભાઈ. નહીં જોઈએ.
હા એ પણ છે.
હા, અત્યારનું ચાઇલ્ડહુડ અને આપડું ચાઇલ્ડહુડ બહુ ડિફરન્ટ છે. આપણે બહુ લકી હતા કે આપણી જનરેશનને એ જોવા મળ્યું.
આપણે તો બધું જ જોયું છે, આપણી જનરેશનને બધું જ જોવા મળ્યું છે.
હા
હા બોલો, શું કહેવું છે?
હા
ફોન પર ના
હા, એજ છે. હા, હમ. ના રે, હજુ તો કોલ કરી, પછી ઘરે કોલ કરું ને. એકદમ કરેક્ટ કરું તો પછી પ્રોબ્લેમ થાય. હા, એ પણ છે.
પાંચ-દસ મિનિટ રહેશે, આવતા...
હા.
તમને આ ત્રીજું પાસું.
શું? શું? વોઈસ નથી આવતો, સરખું બોલો. હા. હા.
લેવાવાળા છે
અરે, મને તો કંટાળો આવી ગયો છે.
પણ તું પાછો જાય છે, હજી આવે છે.
મને બગાસાં હતાં, અત્યારે તો અમારા બધા લેક્ચર એવા બોરિંગ લાગે છે ને. જોઈએ ને, તો ઊંઘ આવી જાય.
મેં જોઈ લીધું ને, કંઈક કરીને નીચે આવતા જો.
હા, એ તમે રેસ્ટરૂમમાં ગયેલા.
સી એસ એસ માં લઈએ ને જોઈએ.
હા. એના પછી અમારે એસ ક્યુ એલ અને હ્યુમન રિસોર્સિસનું લેક્ચર હતું. એ તો બકવાસ હતું, એમાં શું આવે છે એની ખબર જ નહોતી પડતી.
પહેલાં ભરવું પડે, તો આપણે તો પહેલી મારી... કર હોય તો કંઈ ખબર પડે.
હા, કંઈ જ નહીં.
હજી પેલા મહેન્દ્ર છે ને લેક્ચર એમાં બહુ કંટાળો આવે. એ બહુ બોર કરે.
હ અરે અમુક ફેકલ્ટીઓ તો બહુ બોર કરે છે.
વગર કામ ભણાવે ને અમુક વાર તો આપણું મોટિવેશન એ ડિમોટિવેશન કર દે.
હા હા હા.
એમ તો કરે.
એ એવું જ રે યાર.
કામ વગરનું ભણાય ભણાય કરે.
હા
ઈ કે બનાય છે તો
હહ
આ લોક છે ન તમે ટ્રાવેલ કેમના કરશો, પછી જશો કેમના. આજના બજેટમાં તો તું થઈ જશે તમારું એ બધ
હહ આ તમે પડોશી વાળા છે ને? તમારે પડોશી વાળે જે ફેકલ્ટી છે ને એ ફેકલ્ટી નામાં કંટાળા આવે. ખાલી ખાલી એ કર કર કરે.
કશું નહીં એમાં એમ જ
અમને
અત્યારે હારો લાગે પછ લાસ્ટમાં જયારે એ કરશે ને ત્યારે ખબર પડી જશે.
એતો એક્ઝામ ટાઈમ તો ફેકલ્ટી માળે છે. મારા પડોશી મારું નહી જોતા છે. એક્ઝામ ટાઈમે તો એક્ઝામ જ બને છે.
હા. હમ.
હલો.
હા બોલ.
જગ્યા ગમે ફરવા માટે.
મને તો બધી નેચરવાણી બધી
માઉન્ટેન
હા માઉન્ટેન્સ ગમે, સી ગમે બધું જ ગમે ફરવાનું. હા ચલો હવે હું મુકું?